હું કરો?
આજે રસોઈ નું કરું છું.
હે મારે એ જો નાવા જાવુંસ મારે એ હજી‌
હમ હે
હમ તમે હું કરો સ રસોઈ?
હા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
તમે શું કરવાનું?
નાવા જાઉુ હમણાં જવુંસ ને બીચમાં.
બીચમાં જઉ બીચમાં તો મારે જઉ હા રસોઈ થાય જાય ને પછી. રસોઈ થઈ જાય ને પછી તમે મને બોલાવતા જજો અવાજ કરતા જજો જરાક.
હા હા આપડ ત્યાં ખા
હા હા લઈને આપડે જવું.
હા તો હાને જવાનું પણ વાત પછી કર્યું.
હા.
હા હા.
હા.
કોણ કોણ આવે બધી આવે કે સોકરાઓ ને તમારા હમ્મ. હું પેરીય ડ્રેસ કે હાડી?
ફેમિલીને કઈ દેજો.
હા હા તમે હું પહેર્યો ડ્રેસ કે હાડી?
હું તાળી પેરવાની છું. તમે શું પહેરવાના? એવા કલરનું?
લાઈટ પેરા તમે ક્યા કલર ની પેરીઓ હાડી‌?
બ્લેક ને વ્હાઈટ પહેરી લઈ છે આપડે સેમ.
હા હા હા તો આપડે સેમ સેમ પેરી લે.
હા.
. હમ્મ બીજું હું હાલ હ.
. પછી કચા ઘરનું કામ બાકી છે આજ. . હા.
હે.
હ .
ત્યાંથી જાય દેવું ફરવા.
દીવ જવાનું છે ત્યાં જવાનું છે.
ત્યાંથી જાય પગે લાગી લે પેલા મંદિરે પછી જાય અયાંથી.
. હલો.
હા બોલો બોલો.
પછી મારે ને તો કરીને ટ્યુશન માં મોકલવા નાખશે. છ વાગે આડા છ.
હમ આજ રજા નથી?
ટ્યુશન કરાવવાનું હોય ને.
યે
હા આ બસને દસ લેસન હોય.
હમ્મ.
હમ્મ
આજ રજા નથી બીજ સતી?
આજ બીચ આજે રજા પ લેશન હોય ને બાકી. . લન કરાવે મા જારી પગે લાગવા.
હ હા તો પેલા એ લસન કરાવી ને એક જો પછી જાય.
હ. તમારે રસોઈ થઈ ગઈસ.
અમારે બાકી છે તમારે શું બનાવે.
વાળે મગ મગ બનાવાના છે.
હે આજે તો ઈજ ખાવાનું હોય ને.
હા આ જે બીતશે ને એટલે.
હમ હરે ડાર ભાત સે.
હ.
હમ્મ
તમે કેટલુ ભાઈન.
અમે દસ સુધી ને બ તમે
મું પાચ ગણશું.
હા મારા મેરેજ થઈ ગયા ને એટલે એટલે મેરેજ કરવાના હતા ને. ત્યારબું ઘરમાં કોઈ કામ કરવા વાળું નોતું ને એટલે.
હમ્મ
પછી મારા મેળ થઈ.
હ્યાં છોકરાઓ તો ભણેસ ને.
હા ચોખા ભણ.
હમ્મ કેટલા.
એક. તો પાચવું ભણે છે નહી તો બીજું ભણે છે ન વાટીકા માટે જય સે.
હ હ.
હા
ભણાવજો તો હજી
હા એને ભણાવીશ ને. આગળ વધાવી એને ભણી ગણીનેં ઈ આગળ હુસીયાર તાય
હા
બોલો બોલો ડીજે બીજે રાઈખાાસ કે ન્યાં જ ત્યા વાસ માં હ્યાં
અવાજ જરાક
હા હા હમભરાઈસને
હેમ
તો
તો હું એમ કહેવાની હતી કે ત આપણે તમારે ભય ન ના ત
હા જાયું ને.
ત્યારે જવાના
જાયું આપડે તમે આવજો હારે
હા એમ કે ત્યારે જાવાના એમ
હમે આજે તો નઈ જવાય કાલે જાયૂ
કાલે
હમ્મ
પટલાવાર
હવારમાં જાવ્યું નવ વાગ્યા ની બસમા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
ખાલી આટો મારવા હમણા ગયા નથી ને તી.
ત્યાં ત્યાં. હોગી ન
છો ને.
તમારા પોયરી કેટલા છોકરા છે?
એક છોકરો છે ને એક છોકરી.
હે તી હું કરે છે?
ભણવા જઈશ ને.
હે કેટલું ભને?
હે એક દસમું ભણેસ ને એક આઠમું કેમ ભણેસ.
ક.
હમ. તમારે આવુંસ તો આવજો કાલે.
તો મારે હું તો આવીશ તો પોગી ન શકું ને પછી પછી એટ ઈસ્કૂલ હોય ને બધાને એટલે ભણતર બગડે ને. તમારે મૂકવા જવા નવ એટ
હા તો નહી આવતા તો હું જી આવા, પછી સીવનમાં તો આવ્યો ને?
હા સિવાય આવી જાય.
હમ, આવાજ દે છે.
વાનું છે.
સાડા ત્રણ વાગે જવાનું.
કેટલા વાગે જવાનું છે ત્રણ વાગે ને? સાડા ત્રણ વાગે. અને જરાક મને અવાજ કરતા જાજો તમે.
હમ હમ.
હા તો આપડે હારે હારે જાતું.
હા હા અવાજ. તે હીકળજો તમે ગાયકા તૈયાર થઈ જા છો પેલા.
હા.
હમ્મ
હા. તો. તમારી ફેમ તમારે મમ્મી પપ્પા શું કરે
બધી મજા હો બેઠા શે હમ્મ હા ચા પાણી પીશ.
ને બધા પરી છે ને.
હા હા ઓ બધીને હારું છે ત્યહ કેમ છે બધીને.
હા એ બઘી ને હારું છે.
હમ્મ તમારા વર હું કામ કરે.
ઈ જાય છે વળદવારા જાય છે કામે
હમ્મ ભણેલા છેે કે.
હા એ ભણેલા શે આઠ ભણેલા શે
હે.
હા આઠ નપાસ.
હે તમે ક્યાંય જાવ કે ની નોકરી માં.
નાઈ મુજે જતી નથી ઘેર નુ કામ કરું શું ઈ હ. સોઇની છોકરા નુ બધી. હ તું બધું કરું છું વિજત ભાઈ.
હે.
હા.
હમ સારું કેવાય. હમ.
એ.
હમ બોલો બોલો.
બોલો બીજું.
તૈયાર થઈ ગયા કે નહી બીજ માટે જવા માટે?
આઈડી તૈયાર થવાનું છે તૈયાર થાય ને, પછી જાશું આપડે. ફેમલી લનેભાઈ ને.
અવાજ દેજો મને એટલે અમે એની કરીએ હારો હાર.
હા તો હું તમને અવાજ તોતી જાય બધા ફેમિલી ને તમે લઈ જ
હા પછી ત્યાં ફોન કરજો.
હા હું તમને ત્યાં ફોન કરીશ.
હા હા, નીચે રાખાસ કે નની વાસમાં?
હા દ રીચે છે ને.
હાલતા હાલતે જવાનુંસ ને.
હા હાલ તો હાલતા જ જવાનું છે આપડ હાલીને બધા જાવ. હ લ હ. જાય બધ આખી ફેમિલી તમારી ફેમિલી અમારી ફેમિલી. કોક ભી કોકી બેગા થાાય તો આને ચા ને.
હા.
હા.
જાયું હાલ નને તો.
હનું.
હમ બોલો બોલો.
એકદ બગી છેઢવાથી
હા આપડે બગીચા જયું તું.
હા તો એ એમ કે છોકરાઓ હારે હોય તો હારું લાગે ને છોકરા ને ફરવા લઈ જાય.
હા હો તો લઈ જાયું આપડે બગીચે.
હા તો ત્યાથી આપડે ચાવું બગીચ તો છોકરા સારું લે.
હમ.
હમ તો ને આપડે બગીચા જશું તો આપડે શુંવાના
પાણી પુડીને ખાયું, ભેળ ને તમને હું ભાવીશ?
તો મને તો ભેટ ભડે છે તો હું તે ખાઈશ.
હમ હું તો પાણીપુડી ખાય ને તમારા બધી. ઘર ના
બ મારા ઘર ના બધા પાણી કોઈ ખાય.
હમ છોકરાઓ ને બધી
હા મારા છોકરા પાણી પુરી ખાય ને હું ત ખાય.
હમ.
તમારા ઘને શુંખાય?
અમારે બધી પાણીપુરી ખાય લચ્છી ને પછી પીયુ ઠંડુ.
એમસિર.
હા હા એક્સ ર મે ખાયું આપડે.
એમ છે.
હમ. પછી ફરવા જાયું આપડે ત્યાં થી બ.
હા તંથી આપડ ફરવાર જ. પસીલા ક્યાં કરે. અને ના વરતાતાને હાલીને આવ્યું હતાતા આવ.
હમ પછી રિક્ષા નથી કરવી હાલીને આવ્યું.
હા હાલ ને આવ હતી. પછી મંદિરે આ મંદીર જવાનું.
હા.
હા રામાપીર મંદિર
હા એ. જ્યાં પરસાદી લઈ ને પછી જયું.
હા એમ કે પશાદીને લઈને જયુ.
હમ.
હમ તમારી બેન્ડ આવાની છે.
કોણ મારી ફ્રેન્ડ.
હા હા.
નક્કી નથી હો આજ ખેલે આવવાનું આવે તો આવે.